હા બોલો
શું કરો છો
બસ કઈ નઈ બેઠા છીએ અરે હું એવું પૂછતી હતી કે આ હવે એક્ઝામ પચશે ને એટલે પછી સમર વેકેશન ચાલુ થશે બધાનું તો મોસ્ટલી રજા સે હવે તો . ક્યાક . ફરવાની કોઈ એવી સારી જગ્યા કે અઠવાડિયું પંદર દિવસ વેકેશન કરી લેવાય.
હા .
એવી કોઈ ધ્યાનમાં હોય તો સજેસ્ટ કરો.
એ હમ દસ પંદર દિવસ તો એવું જ એમ કે વેકેશન આપણું સારું થઇ જાય એમ. હમ .
જેમ કેમ કોઈ સીટી હોય ને ઉદયપુર છે રાજસ્થાન કેમ.
ત્રણચ પાંચ દિવસ.
હા. એવું કઈક આામ સારી સારી જગ્યાએ તમે ક્યાંક ફરેલા હોય એવી જગ્યા ધ્યાનમાં હોય તો.
ઓ અત્યારે રીઝન તો વૃંદાવન ગઈ હતી એ પણ સારું છે.
અચ્છા પણ વૃંદાવન તો બે બે દિવસ ન જ છે ને.
થ્રી ડેઝ.
થ્રી ડેસ.
હું
હમ તો ત્યાં સારું છે બધું વૃંદાવનમાં ફેસિલિટીને એવું.
હા હા.
અચ્છા શું શું કરે તો.
મેં બધી બહ મંદિર ફરી. પ્રેમાનંદજી મહજ. ને જોયા.
અચ્છા. વૃંદાવન. તો હોળી ધૂળેટી ના દિવસોમાં જવાની મજા આવે.
ના હા ત્યારે મજા આવે પણ એ ત્યારે બહ ભીડ હતી અમે ગયા હતા ને ત્યારે પણ બહુ ભીડ હતી.
હા. એ ટાઈમે પબ્લિક બી વધારે હોય ને એ રીતે. એટલબ વૃંદાવનનેને ત્યાંની. ફેમસ છે ને હોળી ધુળેટીી. એટલે. હવે બધા અત્યારે પાવાગઢ માં વધારે ભીડ છે પાવાગઢ છે. પછી અંબાજીને બધે નોર્. તના હિસાબે. પાવાગઢમાં. તો સવારે પાંચ વાગે બી એટલી ભીડ હોય ને. કે જાણે અગિયાર બાર વાગે એવું પબ્લિક આવે દિવસે. એવી ભીડ ત્યાં. આમ સવારના ચાર પાંચ વાગે હોય છે વહેલી આરતી થાય ને ત્યારે.
સાચી વાત છે.
હમણાં હમણાં જ બે ત્રણ વારા સંબંધી જઈને્યા ને તો કેહતા હતા કે બહુ જ ભીડ છે અને લોકો ચાલતા બી અત્યારે એટલા જાય છે.
હહું
હમ.
પછી તો કેવું કે આપડ મા ન કે કે એમાં રેવા જઈએને તો જવાય દસ પંદર દિવસ તો અહીં રે જાય પાંચ દિવસ પછી તોહીથી વોટર પાર્ક છે. પછી ફોરેસ્ટ. છે પણ ગરમી માં ના જવાય. ફોરેસ્ટ ને બધું તો.
ના ફોરેસ્ટમાં હજુ જવાય ઠંડક હોય ને અમુક જળ એવા હોય ને તો ઠંડક હોય તો આમ કેવું ત્યાં પિકનિક કરાય મતલબ બધી વસ્તુ અહિયાયાંથી લઈ જવાય ઘરેથી અને પછી ત્યાં રહેવાય એક બે દિવસ
બરોબર છે
હમ
પણ સાચું કું કે જેટલું આપે ફરવાનું પડેમ પણ ખરેખર મજા તો ઘરે આવીને જ અ શાંતિ મળે
હા એ તો છે થાક બધું ઉતર એટલે પણ પેલું બધા કઝિન્સ હોય ને રિલેટિવસ ફેમિલી મેમ્બર હોય બધા જોડે ફરવાની મજા આવે
હા સાચું કીધું જેમ કે વોટર પાકે અત્યારે બઉુ ખુલી ગયા છે તો વટ
હમ સમરમાં તો વોટર પાર્ક વગરા ચાલશેવે
હ
હમ અને ત્યાં વોટર પાર્કમાં બી બધી બહુ જ ગેમ્સ હોય છે અંદર અંદર એટલે મજા આવે ત્યાં જવાની
સાચી વાત છે
હમ એવી બધી જગ્યાએ ફરવા જવાય જ્યાં ઉનાળા માં ઠંડક હોય
હમ બાકી હુળમ તો ગરમી ના લીધે કોઈ બારે નહી જતું
હા કોઈ આમ લોકોને બધા પ્રોબ્લેમ બહુ ચાલુ થઈ જાય છે બી
મને તો આવું થાય છે મને મ થાય છે મને બહ ગરમી લાગે છે
તો ગમે તેટલી ઉંમરની વ્યક્તિ હશે ને નાનું છોકરું બી હશે ને તો બી જલ્દી બીમાર પડી જાય ઉંમર વાળું હોય તો બી
સાત
યંગસ્ટર બી એ કેટલા બીમાર પડી જાય છે તપના લીધે તો અને ઉનાળામાં લોકો આમ ઓછું પ્રિફર કરે છે ફરવાનું ઠંડી જગ્યા હોય ને ત્યાં જાય હ હમ આટલી બધી ગરમી છે ને તો બી પાવાગઢમાં આટલી ભીડ છે બધી જ બધા મંદિરોમાં અત્યારે વધારે ભીડ હોય
હા પણ અમુક લોકોને કેવું જવાનું એટલે જવાનું છે એમ
જ હા જવાનું ગમે તે થાય ગમે એટલા પગ મળળે કે ગમે લોકોક નઈ વગર ચપલે બી ચાલતા જાય છે પાવાગઢ ચાલીને
હ
તો અહં નડિયાદ માંથી જ પાંચ થી પંદર વરષ ના બાળકો સ્કેટિંગ થી જાય છે સ્કેટિંગ કરીને
સાચી વાત કીઘી
પણ ચાલતા કરતા તો સ્કેટિંગમાં વધારે સારું રહે ને મતલબ આવડતું હોય તો
હા અને ફાસ્ટ પણ જવાય
તો જવાય જેટલો રસ્તો તો તમે એક કલાકમાં કાપી શકો એટલો તો તમે હાફ એન હવરમાં સ્કીટિંગમાં કાપી લો ફટાફટ
સાચી વાત કીધી.
હા અને એમાં બહુ એટલો થાક બી ના લાગે જોકે સ્કેટિંગ કરવામાં
હા.
ત તોને પગ ઘસાય ના ને હા પેલું શું ચપ્પલ નું ને એનું પ્રોબ્લમ થાય ને ચપ્પલ નડે આટલું બધું ચાલો એટલે ફૂલ્લા પડી જાય ને એવું
હા હા,
એટલે સ્કેટિંગમાં એ સારું રહેે સેફ્ટી રાખવી પડે પણ આજે આજુબાજુ બધા લોકો એ એમની કેમકે વાહનો બી એટલા આવતા જતા હોય ને રસ્તામાં તો સ્કેટિંગ વાળા સાચવા વધારે પડે આજુબાજુ એક્ટિવાને વ્હીકલો લઈને ચા વ્હીકલ લઈને બધા એમની સેફ્ટી રાખે છે, મેં જોયું તું ઓનલાઈન
હા.
કે બીજા વાહન આવતા હોય ને તો એમને કહે સાઈડમાં
હમ, હા.
હ. સારું છે. તો બી અહં તો ફરવાનું
હા, એજ ને મોસ્ટ ઓફ બારની કન્ટ્રીમાં કેટલું સારું છે, નને ફરનું
હા એક તુલિપ ગાર્ડન કરીને છે. તુલીપ ક્યાંનું છે ને એ ભૂ ભૂલાઈ ગયું પણ તુલીપ કરીને છે. ત્યાં બહુ જ મસ્ત તો વચ્ચે થી ટ્રેન જાય છે અને આ આજુબાજુ દૂર દૂર સુધી ફ્લાવર જ ફ્લાવર છે. એક એકદમ બહુ જ દૂર સુધી બધા જ અલગ અલગ ટાઈપ ના ફ્લાવર હોય, તો એટલો મસ્ત એરિયા લાગે ને એ. ફ્લાવર ની વચ્ચે. વચ્ચેથી ટ્રેન જાય એટલે આજુબાજુનો તો બહુ જ જોરદાર વ્યુ આવે. અને લોકો કૉમેન્ટ્સ કરતા હોય છે, કે એક વાર તો લાઈફમાં આ જગ્યાએ જવું જ જોઈએ.
હમ જેમ કે સાપુતારા પણ છે.
સાપુતારા હિલ સ્ટેશન હ બી ત્યાં ત્યાં જવાય. અત્યારે આબુ બી જવાય અત્યારે.
સાચી વાત કીધી.
આબુ અંબાજી જોડે જોડે ફરી લેવાય નોરતામાં અંબાજી બી જતું અવાય ને આબુ બી જતું અવાય. ગરમી ના હિસાબે આ તો સારું જ છે ગુજરાતમાં તો ઘણી ઘણી જગ્યાઓ છે ફરવાની ઘણી બઘી
હા બો એમ કોસ્ટલી પણ નથી એમ.
હા એટલું કોસ્ટલી બી નઈ
જેવી બાર કોસ્ટલુ હોય છે ને અહિયાં એટલું નથી એમ.
હમ્મ બીચ પર બી જવાય સુરતમાં છે ને ડુમસ.
હા.
પછી મુંબઈમાં બી જવાય મુંબઈ બી ટ્રીપ કરાય. મજા આવે મુંબઈની ટ્રીપ
લોનાવલા છે એ બધું સારું છે એમ.
હા એ બધું સારું છે જગ્યા.
હમ્મ વરસાદના મૌસમમાં તો અહિયાં જવાય એમ.
હા ત્યાં જવાય. મુંબઈમાં તો ઘણી બધી જગ્યા છે એવી ફરવાની પણ મુંબઈમાં પબ્લિક બહુ જ છે. મુંબઈ ના રેલવે સ્ટેશન પર પગ મૂકીએ ને એટલે ઓહો હો હો આપડે તો એવું લાગે જ નહી કે આપડે ચાલીએ છેએ પબ્લિક જ આપ આપણને લઈ ને ચાલતી હોય ને એવું જ ફીલ થાય એટલી બધી ભીડ હોય.
સાચ્ચું કીધું એકદમ. અને તું એક ટ્રેન નુ કેટલું બધું ધ્યાન રાખવું પડે.
અને મુંબઈમાં કેવું આપણને નડિયાદ સિટી છે કે આણંદ છે એ કેવું રાત્રે થોડું ઠંડુ પડી જાય બધું કે આમ રાત ત્રટલો અવાજ. ને એવું બધું ના હોય. જ્યારે ત્યાં તો ટ્વેન્ટી ફોર એન્ડ સેવન તમને એવું જ લાગે કે આ તો કન્ટિન્યુઅસ ચાલુ ચાલુ જ રહે છે રાત હોય કે દિવસ હોય બધી જ અ સ્ટોલ ખાવાના શોપ બધી ઓપણન જ હોય
હા
એટલે એવું લાગે જ ના કે ભઈ રાત પડી છે હા તેની લાઈફ સ્ટાઈલ બહુ જ ફાસ્ટ છે અને મુંબઈમાં બી એવું છે કે કોઈ નવરું જ ના હોય.
હમ્મ
બધું કંઈક ને કંઈક કામ કોઈક ને કોઈક કરતા જ રહેતા હોય.
સાચું કીધું.
હમ્મ, કેમકે ત્યાં મોંઘવારી બી એવી છે ને એટલે બધાએ કમાવું જ પડે. ઘરમાં ગમે તેટલા ફેમિલી રહેતા હોય ને ફેમેલી
હાચુ કીધું એકદમ.
પછી એક વ્યક્તિ કમાતું હોય અને બધા ખાય ને તો મુંબઈમાં તો ના જ પોસાય એ વસ્
હા.
તો અહિયાં જે વસ્તુ દસ વીસ રૂપિયામાં મળતું હોય ને શાકભાજી એવું કઈક તો ત્યાં પચાસ સો રૂપિયામાં મળતું હોય. એટલે પછી એ લોકોને એવું કમાવું જ પડે.
હા, એ વાત તો સાચી કીધી.
અ હા. સારું વેટ કરો. મને બીજો કોક ફોન આવે છે હું તમને પછી કરું.
હા, બાય, બાય.